હા કે
જત કેવા ને કે પછ
હું પણ મજામાં છું. મારો અવાજ આવે છે તમને બરાબર?
હ મારો આવાજ જાય છે ત્યાં સુધી?
હા, આવે છે તો આજે આપણે બચત અને ખર્ચ ના ટોપિક પર વાત કરીશું. તો હું તમને તેમના વિશે થોડી ઘણી માહિતી આપું હ ને!
હા મને તો ખુબ સારો લાગશે આ ટોપિક. હું ક્યારની વિચારતી જ હતી કે કોઈક મને છે ને બચત અને ખર્ચ વિશે જરા કને માહિતી આપી દે. કારણ કે તમને ખબર છે ને કે આજકાલનો સમય કેવો થઈ ગયો છે. તો હું એવું વિચાર જ હતી કારણ કે, છે ને મારી પાસે પૈસા બચે જ નહી હું કેટલું પણ કરી લેમ ને તો મારી પાસે તો પૈસા જ નહીં રહે. તો હું ક્યારે વિચારતી હતી કેમ આવું થાય છે, કેમ આવું થાય છે, તો તમે તો ઘણો સારો મુદ્દો ઊભો કર્યો છે આ બચત. અને ખર્ચ નો તો જરાક મને એમની માહિતી આપી દેવ ને તમે.
હા, ચોક્કસ મારી માટે પણ ખુબ સારી વાત છે કે તમારા દ્વારા તમને મને આ ટોપિક સમજાવવાની તક મળી. હવે હું તમને એના વિશે થોડી ઘણી માહિતી આપું. માનવ માનવ સભ્યતાના વિકાસમાં વિ વિકાસમા અર્થ એટલે માનવ વિકાસ ના સભ્યમાં અર્થ એટલે નાણાં નો ફાળો ફાળો પાયાનો રહ્યો છે. ગુજરાતીમાં એક કહેવત છે, પૈસા મારો પરમેશ્વર અને હું પૈસા નો દાસ પરંતુ આધુનિક અર્થ શાસ્ત્રના સંદર્ભમાં જોઈએ તો પૈસાનો દાસ બનવા બનવવાને બદલે પૈસાને પોતાના દાસ બનાવવો એ જ સાચી આવડત છે. આ આ આ ત્યારે જ શક્ય બને છે જ્યારે વ્ય બચત અને ખર્ચના સમીકરણને બરાબર સમજે આજના ઉપભોક્તવાદી યુગમાં આગ જ્યાં ડગલેને પગલે લોભ લોભામણી જાહેરાતો અ આપણને ખર્ચ કરવા માટે પ્રેરે છે. ત્યાં ત્યાં બચતનું મહત્વ સમજવું એ અનિવાર્ય બની ગયું છે. અને આજના લોકોની માનસિકતા પ્રમાણે જોઈએ તો આ માણસ આ વસ્તુ લઈ શકે તો હું કેમ નહીં લઈ શકું અથવા તો તેમને લોભામણી એટલે કે જલન, ઈર્ષા જેના કારણે પણ લોકો એકબીજાને દેખાદેખી કરીને પણ અમુક વસ્તુઓ ખરીદી કરી લહે લે છે. જેમની તેમને જરૂરત પણ હોતી નથી પરંતુ તેઓ તે વસ્તુ લોકોની દેખાદેખીમાં ખરીદી કરી લેય છે. પછી તે રીતે પોતાનો પોતાના પૈસાનો બગાડ કરે છે. પરિણામે જેઓને ભવિષ્યમાં આ પોતાની બચત કરતા નથી અને આગળ જતા તેઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વર્તમાન ખર્ચની માનસિકતા અને સા અને સામાજિક સામાજિક દબાણ એ માણસને ખર્ચ કરવા માટે મજબૂર કરી દે છે. વર્તમાન સમયમાં ખર્ચ એ માત્ર જરૂરિયાત નથી રહ્યો પણ સામાજિક મોભાનું બની ગયું છે. લોકો પોતાની ક્ષમતા કરતા વધારે ખર્ચ માત્ર એટલા માટે કરે છે કે, સમાજમાં પોતાનું સ્તર ઊંચું દેખાડી શકે. દેખાડો એ બચતનો સૌથી મોટો દુશ્મન છે. ક્રેડિટ કાર્ડ અને લોન નો વિષય ચક્ર એ આજના યુગમાં બાય નાવ પે લેટર એટલે કે, અત્યારે ખરીદો પછી ચુકો એ નીતિ એ મધ્યમ વર્ગના દેવાના ડુંગર નીચે દબાવી દીધો છે. જે પૈસા માટે જે પૈસા આપણે હજુ કમાયા જ નથી તે ખર્ચવાની વૃત્તિ આર્થિક સ્થિરતા લાવે છે. આ ક્રેડિટ કાર્ડ અને લોનનું વીસ ચક્ર એ મધ્યમ વર્ગીય પરિવાર માટે ખૂબ જ હાનિ કારક છે એવું કહી શકાય. અને મારે તો એવું જ કહેવું છે કે આ ક્રેડિટ કાર્ડ અને લોનની વીસ ચક્રમાં ક્યારેય પડવું ના જોઈએ લોકોની દેખાદેખીમાં આપણે ક્યારેય પણ પોતાનું અને પોતાનું પૈસાને બગાડ કરવું ન જોઈએ અને મારી મમ્મી તો એક વાત પણ કહે છે કે, લોકોનો બંગલો જોઈને આપણે આપણી ઝૂંપડી ન તોડી નખાય. તેવી જ રીતે આ દેખાદેખીમાં આપણે પોતાના પૈસાની બચત કરવી એ ખૂબ જ જરૂરી છે અને દેખાડો કરવો જોઈએ નહી કારણ કે, તે આપણો સૌથી મોટો દુશ્મન છે. તો આ તો થઈ થોડી ઘણી માહિતી તો શું તમને એના વિશે કઈક ખબર છે? જો ખબર હોય તો મને જણાવો ને
જેમ તમે વાત ક તો મને પણ એનાથી ખબર પડે છે. કે છે ને હું એવું કોઈ પણ વસ્તુ જોઉં છું ત્યારે મને લાગે છે કે હું આ વસ્તુ લઈ લેવ આ વસ્તુ લઈ લેવ એટલે છે ને મને મારે પાસે પૈસા નહી રોકે. કારણ કે મને જયારે હું મારી પાસે ભલે ને કેટલાકને કપડાં હોય પરંતુ એ જોઈને મને પાછું એવું લાગી જાય છે ચાલ મેં હું એને લઈ લે ચાલ હું એને લઈ લેવ એટલે મારી અંદર છે ને એક એટલે કે એવું છે કે કોઈ પણ વસ્તુ મૂકેલી હોય પરંતુ હું પાછું એને લઈ લેમ. તો મને લાગે છે કે હું તો આ ભૂલ કરું છું, જેવી રીતે તમે બતાવ્યું ને એવી જ રીતે એના મને એ વાતો ન ખબર પડી. એટલે મને એ ખબર પડી કે હું હતી અત્યાર સુધી જે કરતી હતી એ મારી સૌથી મોટી ભૂલ હતી અને તમે જેમ કહ્યું કે લોકો ન બંગલો જોઈને પોતાની ઝૂંપડી ને તોડી નાખે તો હા, મારી અંદર ને એવું કઈ હતું કે આપડી જે આજ આજુબાજુ વાળા ખાય છે, ને જેવી રીતે એ પેહેરે છે કેમ નઈ હું પડે એવું પહેરી, કેમ નહ હોવું પડે એવું ખામ, તો હા એવું છે. ને કેટલીક વખત છે ને મારી બાજુમાં એક એટલે કે એક આંટી હતા તો તેઓ તેઓ શું કરતા એટલે એમને અમે ત્રણ ચાર લોકો છે. આજુબાજુમાં તો પેલા બેન એટલે કે પેલા બેન છે ને ખુબ પૈસા વાળા થઈ ગયા. એટલે તેઓ પોતાનું ઘર બનાયવુ, હવે પેલા બેહન હું કહે પોતાના એટલે પોતાના પતિ થી કહે કે અમે પણ ઘર બનાવવાના એટલે એમને એવું એ બિચારો ક કહે છે કે નહી નહી આપણે આપણી પાસે એટલા પૈસા નથી પરંતુ, એ છે ને એને લોન લઈને ઘર બનાવવા પર મજબૂર કરી દે છે. હવે શું થયું અંતમાં? એ લોકો લોન પર લ લીધું અને પછી છે ને ઘર બનાયવું ને લોન ઘર બનાવવું ને એ છે ને લોન નઈ ચૂકવીશ એના શું થયું એમનું ઘર પણ જતું રહ્યું અને બિચારા પાસે જે હતા એ પણ જતું રહ્યું. તો મને તો એવું લાગે છે કે તમે જેમ વાત કર્યું ને કે હા તો હું માનું છું એ વાતને અને હું તમે જેમ કહ્યું કે બીજા ન જોપડી બીજાના બંગલા નહી જોવાના તો તમારી વાત અહી લાગુ પડેલી મને એ વાત યાદ આવી ગઈ. તો હું તો ખુબ જ હા, ખુબ જ જેમ તમને કહ્યું ને કે ખુબ જ ખર્ચ નહી કરવો જોઈએ. તો મેં તો એવી પછી છે ને આજના સમયમાં તો તમને ખબર જ છે કે ઓનલાઈન શોપિંગ જવાનો આવી ગયો છે. તો મેં શું કરું મિશો અને ફ્લિપકાર્ટ એ બધું જે એપ્સ છે ને દરરોજને દરરોજ હું એટલે ચેક કર્યા જ કરું છું. કે કઈ નવુ આવ્યો કે કઈ નવો આવ્યો કે એટલે હું ત્યાં જઈને ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટ કરીને મારો જે સામાન છે લઈ લઉં છે. તો મને તમારી વાતથી એ ખબર પડી કે ના તો મેં ખોટું કરું છું મને એવું નહી કરવું જોઈએ. તમારી વાતથી મને એ શીખામણ મળી તો મને તો ખૂબ જ આનંદ થયો તમારી વાતને તમારી વાત જે તમે કહી ને કે બચત કરવું ખૂબ જ જરૂરી છે. ને છે ને તમારી વાત થી મને એ પણ લાગ્યું કે જે હું બચત કરું તો તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે અને કાલના જે આપડા બાળકો છે એ-એ ભણવા લાયક ને એવું કઈ થશે તો મોંઘવારી ના તો જમાનો છે જ તો આપડે કદાચ તેમને નહી ભણાવી કે કદાચ કે નહી જ ભણાવી શકે કે જો બધા જ બચત નહીં કરતા હોય ને તો મને તોવું લાગે છે કે કોઈ પણ આપ પોતાના બાળકને નહી ભણાવી શકશે અને તેનું ભવિષ્ય એ ઉજ્જવળ નહી બનાવી શકે, તો મારા ખ્યાલથી તો એવું નહી થવું જોઈએ તો હું તો એવું વિચારી લીધું છું કે હવે આજથી છે ને હું બજેટ ઘરનું તૈયાર કરા અને મારા ખર્ચ એટલા બધા હવે જો નહી હોય તો હું જો મારે જરૂરી વસ્તુ હોય, ખુબ જરૂરી વસ્તુ હોય તે જ હું લેવા અને જે જરૂર જરી નથી એને ટાળી દેવા તો તમારું એના વિષ પર શું કહેવું છે મારું શું આ વિચાર જે હું વ્યક્ત કર્યું છે અને જે હું ડિસિઝન કે જે હું નિર્ણય લીધો છે કે હવે હું એવું કર તો આ બરાબર છે કે નથી બચત કરવા માટે કારણ કે મને જરાક છે ને બચત કરવાની રીત ને એ વધધી છે ને જરાક ઓછી ખબર છે તો શું હું બરાબર કરું છું?
હા, તમે જે ડિસિઝન લીધું છે તમે જે નિર્ણય કર્યો છે એ ખરેખર ખુબ જ સારો વિચાર કર્યો છે જેના કારણે તમે બચત કરી શકશો અને ભવિષ્યમાં તમે જયારેેલીઓ આવી ત્યારે તમને આ બચત ખુબ જ કામ આવશે તમે જે આ નિર્ણય લીધો છે એ ખુબ જ સારો નિર્ણય લીધો છે જે તમને મુસીબત ના સમયે ખુબ જ કામ લાગે તેવો નિર્ણય છે કારણ કે બચત એ આપણો મુસીબતનો સાથી કહેવામાં આવે છે અથવા તો મુસીબતનો દોસ્ત તરીકે એને ઓળખવામાં આવે છે જેથી બચત કરવું એ ખૂબ જ જરૂરી છે અને તમે જે બચત કરી રહ્યા છો એ તમારા માટે અને તમારા પરિવારને અને તેની સાથે હું તમને એક વાત કહેવા જરૂરી જો ખર્ચાઓ પહેલા કરતા હતા હોટલિંગ, ઓનલાઈન સેલની લાલચમાં જર-જરૂર વગરની વસ્તુ ખરીદવી પછી વ્ય-વ્યસનો પાછળ થતો ખર્ચ પાણી-પાણી કે પછી પાણીમાં ગયેલા તે બધા ખર્ચા પાણી-પાણીમાં ગયેલા સ પાણીમાં ગયા હોય એ-એ સમાન છે કારણ કે એ બધા પૈસા ફરીથી પાછા આવતા નથી જરૂર વગર કોઈ પણ વસ્તુ ખરીદવી જોઈએ નહીં કારણ કે જરૂર વગર વસ્તુ ખરીએ પછી તેમનો આપણે કઈ ઉપયોગ કરતા નથી પરિણામે તે વસ્તુ એમ જ પડી રહે છે અને આપણા પૈસા એક બાદથી જોવા જાય તો તે પાણીમાં જાય છે એમ કહી શકાય છે પરંતુ બચત આવતીકાલની સુરક્ષાનું ઈંધણ છે કારણ કે બચત એટલે માત્ર પૈસા બચાવવા એટલું જ નહીં પણ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો છે અને હું તો બસ અંતમાં એટલું જ કહેવું કે ટીપે ટીપે સરોવર બંધાય તેવી જ રીતે ધીરે ધીરે જો આપણે બચત કરીશું તો ભવિષ્યમાં આપણને મોટી મુશ કેલીઓ નો સામનો આપણે આરામથી કરી શકીશું તો ચાલો તો બેન તમને મને એ બચત દ્વારા સમજાવવામાં ખુબ જ મજા આવી અને તમને તમે ત્યા જે માહિતી મેં તમને આપી તે તમારા જીવનમાં તમે ઉતારી તેના દ્વારા મને ખુબ જ આનંદ અને ખુશી થઈ તો તમારો ખુબ- ખુબ આભાર.
તમારો પણ આભાર તમારી દ્વારા જે માહિતી આપવામાં આવી ને તે મારા જીવનને સુધારી શકે છે અને મારું અને મારા પરિવાર નું ભવિષ્ય જોડ કરી શકે છે તો મારું તો તમારો ખુબ જ ઘણો આભાર માનું છે હું તમારો ચાલો